જય શ્રી કૃષ્ણ!
જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં તમે કેમ છો?
મજામાં કેમ દેખાતા નથી તમે?
બસ ફરવા ગયા તા હા ફરવા ગયા તા
ક્યારે?
બસ છેલ્લા અઠવાડિયે ગયા ત વૈષ્ણો દેવી.
સોરી એક મહેમાન આયા છે.?
હા ભાઈ ને બધા આવયા હતાા એટલે વૈષ્ણોદેવી નો પ્રોગ્રામ બનાવ્યો હતો.
હા-હા વૈષ્ણો દવી જઈના આયા?
હા
હમ-હમ તો? ઓ તે ટિકિટ મળી ગઈ તમે.?
ટિકિટ તો પેલા કરાઈ હતી. અમે ત્રણ મહિના પેલા થાય છે, ને
તો હોય તો ત્રણ મહિના પહેલે કરવા પડશે ટિકિટ તોય મળલશે.
હા ટિકિટ કરાઈ હતી પર મારી બેહેનને હું એકદમ થી તત્કાલમાં જઉ તું એટલે પછી કાલ ટિકિટ લીધી હતી અમારી. બાકી તો બધાની થયેલી હતી. હા તત્કાલ માં મળી ગઈ નસી બોલાવું હતું માતા ને. હતું કે આવો મારા છોકરાઓ મળી જાઓ દર્શન કરી જાઓ.
મારે ભી જાઓનું વિચાર કરું છું, તો મે ફોટા જોયા તમારા તો મેકઅપ પૂછે કે કેવી રીતે તમે ગયા હતા?
વૈષ્ણુ તેવી સરસ છે, અને હમણાં તો મોસમ પણ સરસ છે, આમ વરસાદ વાદળા જયારે હોય ત્યારે વરસાદ આઈ જાય અમે તો ગ્યાંતા ચઢાઈ ચડતા ત દર્શન કર્યા ત્યારે એકદમ તો વરસાદ આવ્યો બહુ જ બહુ જ વરસાદ આવ્યો.
ઠંડી હતી?
ના મીડિયમ હતું મોસમ સારું હતું ના ગરમી હતી ના ઠંડી હતી. ત્યાં તો ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બર હોય ને જાન્યુઆરી હોય ફેબ્રુઆરી હોય ત્યારે ઠંડી હોય. માર્ચ પછી નોર્મલ મોસમ હોય.
તો એસી- એસી વિગર
હા અમે ના અમે અહીંથી ગયા હતા ને એટલેે ગરમી આ વખતે બહુ છે, એટલે અમે એસી ની ટિકિટ કરી હતી. કેમ કે અહીંથી જઈએ આપણે આડત્રીસ કલાક થાય છે.
ઓ-હો.
છત્રીસ કલાક સમજો ન એક આખો દાડો બીજ જ્યા દાડે અમે રાત્રે પહોંચ્યા હતા સાંજે.
હમ તો ખાવાનું બધું લઈ ગયા ત જોડે.?
ત આથી ટ્રેનનું. તો અમે લઈ ગયા હતા કેમ કે ટ્રેનમાં અમે ખાતા નથી અને બીજું તમે આવ તો થોડું ઓનલાઈન બુકિંગ કરાવતા જજો. કેમ કે હવે ત્યાંની છે ને એન્ટ્રી માંગે છે. કાર્ડ બનાવે છે એટલે અમે છે ને અહીંથી ગયા ને જેવી તમારી ટિકિટ થઈ ન તો અમને ખબર હતી અમે છ વાગે ઉતરીશું. છ વાગે ઉતરીને અને સ્ટેશનની બહાર જ લાાઈન હોય છે. લાઈન એટલે ચાર ચાર જઈએ ન ચાર ચાર ફૂટ જેટલી લંબી લાઈન હતી.
હમ હમ.
એવું ચાર ચાર ફૂટ નહી ચાર ચાર કિલોમીટર જેટલી લાઈન હતી.
લાાઈન ક સાંના માટે.
કાર્ડ બનાવવા માટે.
સ્ટેશન ઉપર.
હા સ્ટેશન ની બહાર જેવું જ નીકળીએ ને કટરા સ્ટેશન લખેલું હતું.
હમ હમ.
એની બહાર જ કહું છું ને ચાર કિલોમીટર આમ એટલી લાંબી લાઈન. મેં પૂછ્યું ભઈ ને આ સાની લાઈન છે તો કે કાર્ડ ની મેં કીધું આટલી લાઈનમાં ઊભું રહેવું પડશે. તો એણે કીધું ના ના આપણને નથી ઊભું રહેવાનું એ તો જેને ઓનલાઈન નથી કરાયેલું ને મેં ઓનલાઈન કરાવી દીધું છે તો મારા તો ભઈએ ઓનલાઈન કાર્ડનું હત પ્લિકેશન આપી જ દીધું હતું.
હમ હમ.
તો અમે ત્યાં ગયા તો એવ ઓનલાઈન વાળાની લાઈન એટલી નતી ખાલી ત્યાં જઈને આધાર કાર્ડ અને આધાર કાર્ડ જેટલા ચોખો જાવન વચ તાના આધાર કાર્ડ લેતા જજો આધાર કાર્ડ વગર કાર્ડ માં નાટક કરશે.
હમ મ આઈડી પ્રૂફ તો જોઈએ છે બધુજ જોડે.
હવે જે કાર્ડ બને છે ને એમાં આપણું છે ને આખી ડિટેલિંગ આઈ જાય છે. એટલે ખાલી આ ધાર નંબર નાખ્યું તો હું ક્યાંથી આઈ છું મારો ફોટો નામ એ બધું કાર્ડમાં આયી
કાડ મે આઈ ગ્યો ગળામાં પહેરવા છે ગાઢ કાઢે.
કાર્ડ વગર એન્ટ્રી નહીં જવા દે. અંદર વૈષ્ણો દેવી ઉપર ચડવા માટે છે ને જે મોટું ગેટ આવશે ન ત્યાં બધા ગાડ ઉભા છે બધાના ગળામાં કાર્ડ કમ્પલસરી જ છે. હવે પેલા કરતા વધારે થઈ ગયું છે સ્ટિક બઉ.
હમ પેલા તો નથી આ સબ સિસ્ટમ. હવે ચાલશે ચાલ્યા હવે કર્યો હશે.
હા હવે કહું છું ન તમને કાર્ડે બનાવવું ઓનલાઈન પડશે અને ત્યાં જઈને ઊભા રહેશો ન તો બહુ જ ટાઈમ લાગશે ત્રણ ચાર કલાક તો થશે જ થશે. અને ઓનલાઈન બધી ડિટેલિંગ હોય ન તો આપણને વાર નથી લાગતી. એટલે અમારું તો ચાર પાંચ કલાક તો આમાં બચી ગયા કાર્ડમાં. હવે શું બધું સિસ્ટમ ઓનલાઈન છે.
તો સીધા કટરાની ટ્રેન હતી.
હા મારી અહીંથી સીધી કટરાની હતી અને ભૈરોવ બાબા ભૈરોનાથ જવા માટે પણ છે ન ટ્રોલી છે વૈષ્ણો દેવી તો અમે ચડીને ગયાતા પછી વૈષ્ણો દેવી થી બધા કહેતા હતા બહુ હાર્ડ છે ભૈરોવનાથ ની ચઢાઈ. એટલે ત્યાં સો રૂપિયા લેશે ને તમને ટ્રોલી લઈ જશે.
અને વૈષ્ણો દેવી ના રસ્તા માં એક ગુફા છે નાનું મેં નાની ગુફા. છે તો મોટા ના મોટા જાય જાય ના નીકળી છે તમે નનીકળ્યા હતા.
ના અર્ધકુંવારી માં લાઈન છે ત્યાંય તમને જ છેન બે બે દિવસનું વેઈટિંગ હોય છે.
ઓહ હા હા.
તો અર્ધકુવારીમાં અમારું એટલું ટાઈમ નતું કેમ કે અમને આગળ જવું તું ને અમારા રિટર્નની પણ ટ્રેન નતી.
હમ. તો કેટલા દિવસ લાગ્યા તમે અહયાંથી આવા જવામાં.
હા આઠ દિવસ થઇ ગયા. ફરીને આવતા કેમ કે બે દોઢથી કોના બે દિવસ જવાના દોઢ થી બે દિવસ આવવાના પછી બે દિવસ ત્યાં હતા એટલે રાત્રે અમે ચઢાઈ ચાલુ કરી છ વાગે પહો ચ્યા નાહી ધોઈને કાર્ડ બનાવા ગયા કાર્ડ બનાવીને જમી લીધું, જમીને અમે હોટલમાં પાછા આવ્યા. પછી કલાક ઊંઘી ગયા દસ વાગે જમીને અમે હોટલમાં આવીને ઊંઘી ગયા બાર વાગે. પાછા નાહી ધોઈને ચઢાઈ ચાલુ કરી આખી રાત ચઢાઈ કરી અમે
હમ હમ રાતેની રાતેની ચઢાઈ હારું છે. આવાર માં તો. ધૂપ લાગે એના ગરમી ના ભીડ કાફી હોય છે રાત્રે કામ ભીડ
હા રાત્રે ઓછી હોય છે અને મોસમ ઠંડુ હોય છે તો મજા આવે તમને અને સવારમાં કેવું હોય છે કે એક તો તડકો ચડી જાય.
હા હા.
અને પવન એટલો નથી લાગતો અમે ઉતર્યા ને ત્યારે સવાર હતી.
હા હા.
તો પસીવો પડસેવો થતું તું મજા નથી આવતી. ભલે ત્યાં ઠંડી હોય છે પણ આપણે ચાલીએ છીએ ને તો આપણું શરીર પાણી છોડે. હા અમે એટલે ગ્રુપ આમ ગ્રુપ ન તો મારા ભાઈ ભાભી ને બધા ઘર ઘર વાળા જ ગયા હતા.
હ તમારા વિડીયો જોયા તા તો ઢોલ લેવા સાથ થી લઈ ગયા છો તમે ઢોલ વગાડ્યો ડાન્સ કરો છો તમે જોયા તા મને તારો વિડીયો.
મારી બેન કેતી જ કે મારે તો ઢોલ ઉપર નાચવું છે મંદિર જોઈ ઈફ તો ઢોલ ઉપર પણ નાચીસ ત્યાં રસ્તામાં આપ જ્યા. ક્યાં જગ્યાએ શું ઢોલ ઉભા વગાડે છે માતા ના ભજન વાગે છે. એટલે તમને એવું લાગશે જ નહી કે આપણે રાત્રે ચઢાઈ કરીએ છીએ. આખા રસ્તા ઉપર માઈકો મુૂકેલા છે, સ્પીકર મૂકેલા છે. અને સવાર ની આરતી થી લઈને ભ જન ને મસ્ત મસ્ત તમને એટલું મજા આવશે ને એવું લાગશે જ નહી. જેવું ચઢાઈ ચાલુ કરીને માતા ના ભજન શરૂુ થઈ ગયા સ્પીકર મુકી લા પછી આવા ઢોલ વગાડતા હતા. એટલે ઢોલ ઉપર પણ અમે નાચ્યા ચડતા ચડતા એટલો હસી મજા કેવું લાગ્યું. તું જ નહી કે અમે આટલી ચઢાઈ ચડ્યા.
સાથ હોય ને જોડે તો ખબર નહી પડતી રાસ્તો કિતો ભી લંબો થાય ન તો એકબીજાને સાથે જાઓ તો ખબર નહી પડતી. તો રસ્તા જલ્દી ખતમ થાય છે.
હા પણ રસ્તો હવે સારું કરી દીધું છે હું ગઈ હતી દસ બાર એટલે કેટલા વરસ થઈ ગયા મને જો ને અઢાર ઓગણીસ વરષ થઈ ગયા મને. પેલા ગઈ હતી મેં ત્યારે તો આખી ગુફા જે જૂના જમાના ની હતી. હતી ને પેલાની ઓરિજનલ ગુફા એમાંથી અમે ઊંઘીને નીકળ્યા હતા હવે તો એ પણ નથી. થી ગુફાને એકદમ કવર કરી દીધું છે અને એમાંથી જવાનું હા હવે તો નોર્મલ કરી દીધી છે એ ગુફા અમે ગયા ત ત્યારે એકદમ અલગ હતી.
ખાાસસી ટાઈમ પેલા ગયા હતા તો જૂની ગુફામાં ગયા હતા હવે તો નવા કરી દીધું બધું જ જગ્યા નાવાનું એ જગ ગા સારું કરી દીધું પેલે નથી એ આ સિસ્ટમ છે હવે નવો કર્યો છે.
કહ છું ને પણ આટલું બધું આપમને પહેલા મજા હતી ખબર છે કે આટલું ચડીને જતા તા. તો આમ જોતા તા ને તો આમ દિલને સુકોન થતું હતું. કે આપને આટલું ચડી. ડીને આવ્યા કેટલું મસ્ત ગુફા છે, પાણી વહેતું તું આપણે ભીના થઈ જત તા તા આટલું આટલું પગમાં પાણી. એટલે આવું સુકૂન થતું હતું કે, આટલી ઊંચાઈ એ પણ પાણી છે ભગવાન છે.
પાણી કેટલ ઠંડુ હોય છે હેના પાણી પેર મૂકવા તો શું થઇ જાય પહેરા હ ખાસસી વખત પેલા ગયા હતા. તો બીજું વખત પ્રોગ્રામ બનાય છે તો તારી ફોટો જોયા મેં ખબર પૂછ્યું કે? કેવી રીતે ગયા તમે ટિકિટ મળી તો કે નહી મળી?
હ હા પર ઓનલાઈન કરાવજો તમે હવે ઓનલાઈન ફેસિલિટી સરસ છે. અને ત્યાં મંદિર છે નેને ભેરો બાબા નું ત્યાં એક સો રૂપિયાની ટિકિટ ઓનલાઈન બુકિંગ કરા દેજો જેટલા જેણા હોય ને એમનું આધાર કાર્ડ માંગશે. અને ઓનલાઈન જ લિંક આપેલું હોય છે. શ એટલે ઓનલાઈન બધું થઈ જશે જેટલું થાય ને એટલું ઓનલાઈન કરી જવાનું. અને દસ દર્શનમાં તો તમને એક એક મિનિટ તમે આમ જોશો કે ભગવાન ક્યાં છે ત્રણ પીઠ મૂકેલા હોય છે ને આમ તમે સોધશો એટલામાં તો કે ચલો ચલો જવા દો જવા દો જવા દો. એવું કરે છે હવે પેલા જેવા દર્શન નથી કરવા દેતા અને
કટરામાં અન્કુટ બી છે ખાવા માટે ફ્રીમાં.
અમે અમે ત્યાં જમ્યા હતા કેમકે જે રસ્તામાં હતું ને એ અમને ઓછું ગમતું હતું. સેન્ડવીચ ખાધી પર ના ગમી પછી અમે ભૈરવ બાબા છે ને ત્યાં અન્નકૂટ જમ્યા બહુ સરસ. ખાલી ખીચડી હતી ને એટલી મીઠી લાગતી હતી ઘરમાં તો આવી ખીચડી બને જ નહી. સિમ્પલ પીળા કલરની ખીચડી ને કડી.
પાનકોુટમાં તો જોઓ ના ગમે છે ઘરે ના ગમે પણ બાર અનકોટ તો કઈ ખાવાનું મળતા હો તો બહુ જ ગમે છે બધા ને.
હમ એકદમ મીઠી લાગતી હતી ચાય પણ એટલી સરસ હતી ને. એવું મતલબ આમ આત્માને એકદમ તૃપ્તિ મળતી હતી એવું લાગતું હતું પેલા મારા ભાઈએ કીધું કે આપણે અન્ન કુટ ખાઈએ મેં કીધું ના ના આપણે તો નહી ખાઈએ પર બહાર સેન્ડવીચને એવું ખાધું નતો ગળા નીચે નથી ઉતરતી હેસી હસી રૂ રૂિયાની ખાલી અડધી સ્લાઇસ તો એ નથી ગમતી. તે પછી મારા ભાઈ એ જીદ કરી કે ચલ ચલ ખરેખર કહઉ છું એટલું આનંદ મળી ગયો ને ખીચડી ખાધા પછી. કઈ ખાવાની ઈચ્છા જ નથી થતી. સિમ્પલ એકદમ સિમ્પલ ખીચડી ને કઢી.
તો તમે મારા ઓનલાઈન ફોર્મ ભરી નાખો? તો તમે મેં ટિકિટ ન ફોટો મોકલ્યો છે.
હા સારું તમે આપજો મને ખાલી જેટલા જણા જવાના હોય ને એની પર તારીખ કહેજો હા કે આ તારીખે જવાનું છે? એટલે ત્યાં મરે ટાઈમનેવું બધું સબમિટ આમાં શું પ્લાનિંગ બ જરૂરી છે જે પ્લાનિંગ હોય મને કહેજો કે આ તારીખે આટલા વાગે પહોંચવાના છીએ, તો હું તમને બધું અરેન્જમેન્ટ કરાવી આપ પીસ બરાબર ને, સારું ચલો મળીએ જય શ્રી કૃષ્ણ.